હા અવાજ આવે છે મારો હા આવે છે
તો ટોમેટો વીક બોલ છો કેમે્યાં
તમે કઈો ને ડો
અ મેમ બોલું
હમ
જો તમારે આખો દિવસ હસવું જ પડે તો
હસવું જ પડે તો નહી આમ તો મારા દાખા દિવસ હસવામાં જાય છે કેમ કે ગમે હોય તોને કંઈક ને કંઈક એવું રિલેટ કરી જ લેજે કે દાત કાઢવામાં કાઢી નાખીએ
એટલે એવું નહીિ તમારે વાત ના કરવાની ખાલી હ કરવા ત શું કર
તો તો તો મોઢાના એક્સપ્રેશન ના લીધ મોઢા વધારે બને પછી મોઢાના જડબાવને દુખવા માટે કન્ટિન્યુ કલાક સુધી છે રાખું ને પછી હું થાય ઘણી વાર કલાક સુધી એમને મસેજ રાખે મિત્રો મંડળ બધા ભેગા થઈ ગયા રમું જોવાની વાતચ હોય
સાચી વાત છે પછી એવવો હશે નેને તમારે એવું થાય કે બહુ હશે તો પે નું કેમ એવું થાય
પેટ એટલે એમાં એવું છે બહ એવું કે જયારે બઉ કેહેવાયને કે આમ સુપર સુપર સુધી આ પહોચી ગયાને લિમિટ એક સાથે એવું ક ખતરનાક ઇવેન્ટ થઈ ગઈ ક્રિએટ આખી અને પછી ફૂલ દાંત કોઈ ભજ નવાય ત્યારે એવ પહાડા ઉપર પહાડું ચડી દ
અરે હવું કોલેજમાં બોતેલું તું એટલું હસુ એટલું હસું ચાલો ક્લાસમાં પણ બજ મજા આવે હસવાની એમ
અને પછી એમાં એમાં એ પાછું એવું સરની જોતા શાંતિથી છુપાઈ છુપાઈ ને હસવાનુંને એમાં એકબીજા જે ભાઈબંધ હોય ને એકબીજા ના મોટા જોઈ લઈએ એટલે બંધ જ ન થાય
ન એકદમ સિરિયસ સચ્યુએશનમાં મારે એમ ચૂપ રહેેવાનું હોય ને એટલી હસતી હોય એવું તો તો વાહી
હ ફ્રેડ ના મોટા એટલે વધારે દાામે
હરે પણ એવ થયું તું કે આવી રીતે ફર્સ્ટ યર આવવું તું એક મેહેમત તો મે એને વાતો કર તમે મે કેવું તમે ટોન ટીગડ એવું હોય એવી રીતે અમે ત્રણ ગર્લ્સ ને અમારી ગેંગ હતી નવા જતા પણ છ મહિના એક છ એક મહિના થઈ ગયા હતા તો અમે બહુ જ વાતો કર બ જ વાતો કર મેમ પણ બહુ ધ્યાન નથી આપતા થોડ વન્ચર બેસતા હતા એ મે અમે મને ઉભા કરયા કે અમે શું ભણાવતા હતાા એમ તેમ તમે મારી સેકન્ડ ફેન પર જવ બીજી ત્રીજી બાજુ એટલે હું ત તને કઈ ખબર જ નહી ને તો એ હું મને એટલો હસો આ ત એમ કે તમ લોકો હસે હસો કઈ બાબતમાં તો તોય કશું કોઈ પછી ક્લાસ ની બારાઢી મીઠા ત મને
બરાબર કારણ મગ રસ્તા વાટલા કઈ બી ઈ કારણે મેમ સમજતા કે આ સ્કૂલ લાયક નથી બીજા સ્કૂલ ના લાયક છે એ
એટલે પછી મેમ કે ત કઈ રીઝન નથી નહી આપતા પછી મેં બોલી તો ખરી કે તમારું રીઝન તે રીઝનેબલ નથી હછી મ મ પૈચ જું કાવા તો રીઝનેબલ ન તો
અ દાત કાઢતા હતા રીઝનેબલ નોતું એટલે
મે એવું કીધું કઈ નઈ ચાલ આડ બીજું ટોપિક બોલ્યા
તો માણસ નો સૌથી મોટો હું ક હું ક ટો ક
એ ના મારી વારી છે હવે
હા તો કોહલો કઈ જ બંધો નહી
તો તમારું નામ તમે જાતે રાખી શકો તો શું રાખશો
મારું નામ હું જાાતે રાખું તો શું રાખીશ આમ તો મારા સ્વભાવ પ્રમાણે અમારું જે નામ છે એ બરાબર જ છે મારા અંદાજીત કે શાંતિ પ્રમાણે કે મારે સ્વભાવ એવો શાંતિ વાળો વધારે ભલે હસી મજાક ની હોય તોફાન ન ગેંગસ્ટર ટાઈપ નહી એમ જરૂરિયાત હોય તો એ જરૂરિયાત છે જગ્યાએ એ પહોંચી વળીએ આપડણે પણ જે મેન સ્વભાવ કવાય કે શાંતિ હોવાથી નામ એ પ્રમાણે બરાબર છે તમારું શું કેવું છે તમારા નામ પ્રમાણે
મારું નામ તો મને પેલા બહુ નોતું ગમતું કે મને મારું નામનું કોઈ મળતું નતું પેલા મને પણવે મને એવું નહ લાગતું હવે જે નામ છે તે બરાબર છે પણ તો મને મારું નામ રિયલ નામ નહ ગમતું મારું જે ફેક નામ છે તે ગ એ કે ઘરમાં જે બોલા આવે એ નામ મને ગ બ રિયલ નંબર નહી ગમતું બઉુ મોટું લાગે મને કે કેટલું મોટું છે આખું
એ તો લાગે એમ તો મારે નામ તરીકે મોટા જ છે પણ તોય પોતા ન આમનોમ ગર્વ છે ખોટુંું નથી કે અફસોસ નથી
એટલે મને જે ફેક નામ છે ને વધારે ગમે રિયલ નામ કરતા એમ છે
બરાબર છે શોર્ટ ફોર્મ તરીકે
હમ
તો ટોપિક કહું
હા
માણસ નો સૌથી મોટો દુશ્મન કોણ છે બીજો માણસ કે પોતાનું મન
તનું મન બેસ્ટ
કોણ
ટું તમે હું ક્વે્ન કર
માણસ નો સૌથી મોટો દુશ્મન કોણ છે બીજો માણસ કે પોતાનું મન
પોતાનું મન મારા ખ્યાલ છે
શકાામ
કેમ કે આપડે શું કેહેવાય કશું પણ વસ્તુ થાય તે પોતાને લીધે જ થાય ને આપડણે બાકી મેં કશું ખોટું કામ કર્યું હોય તો મારું મન હતું એટલે મેં ખોટું કાપ્યું હત્યું મને અરે તો મેં બીજા વિશે ખરાબ વિચારવું એ મારા પર છે કે મેં સારું વિચાર્યું છે કે ખરાબ વિચારું છે એટલે કોઈને દુશમન ના માનવું જે મારે પોતાને જ સુધારવું જોઈએ હું એવું કહું એ ચાલો બાકી હ એક્ઝામપલ હા એટલે કે બાકી એડ એક્ઝામ્પલ તરીકે મારે પાંચ વા દિવસ સવાર ઉઠવાનું હતું મેં મમ્મી ને કીધું કે મને ઉથારીજો જ પણ મેં પોતે જ ના ઉઠું પછી એ મમ્મી પર થોડું બ્લેમ અપાય કે તમે મને ના ઉથાર્યા એમ કેમ
બરાબર છે એટલે પોતાની રીતે જ તમે કવો છો કે પોતા જ પોતાનું મને તે વાકમાં હોુંય એમ
હમ આપડે તો શું સારું કામ કરેએ કે ખરાબ કામ કરે પોતે જ આપડે રિસ્પોન્સિબલ હોય કોઈ આપણને જબરદસ્તી ના કરાવ શકે કશું પણ
ના બરાબર છે હું મારી રીતે કહ તો મારે એજ તે સેમ છે કે પોતાનું મન જ છે કે આપડો મોટો દુષ્મ આમ એમ કેહેવાય કે કોમ્પિટિશન આપણેે કોઈ બીજા ભગે કરવી કરતા આપણે આપણે પોતાના જાત માટે કરવાની જરૂરિયાત છે કે. પોતાના જાત થી બેસ્ટ થતું જવ સુધરતું જવાનું છે આપડે ખાલી. તજ એક ટકો તમે વધારે. જાવ ને તો એ સો દિવસે સો ટકા છે એટલે એક નંબર ટોપ વન પર્સનમાં આવી જાાવ.
હ એટલે મે રાજશહાણી ની પોડકાસ્ટ જોય હતી ને. મતલબ કે એમનાથી મને પ્રેરણા મળી હતી. કે એમ કે બીજા વિશે વિચારવા કરતા પોતાને મીન્સ કે બીજાને વિચારવામાં બીજ વિચારવામાં પોતાની એનર્જી શુ કા વેસ્ટ કરવી એમ પોતાની પર એટલું કામ ના કરીએ એવું એક એમનું પણ સાંભળું હતું ને શાહરૂખ ખાન નો ડાયલોગ પણ ન હતો. કે મેં કોઈ વિશે વિચારતો નહી. મેં કોઈ વિશે નહી વિચારતો મેં ખાલી પોતાના વિશે વિચારો પોટા મા માંથી હું નવરો નહીં પડતો એમ.
બરાબર છે ઘોડાને નથી એટલે તને ખબર તો બગી વાળ ની બધા ઘોડાને બેંખકવા બાંધીનેખ નની આજુબજુ. એટલે એને ખાલી સી. દેખાય આજ જમણી ઘણી બાજુ નો દેખાય એટલે આપું પોતાનું જ જોણો છે આજુ બાજુ પંચાયત કે કઈ કરવા નથી તમે એમાં જોવામાં ટાઈમ વેસ્ટ કરો તો આપે તમે આગળ નહી જઈ શકો.
આપડે એવું જ જોયા કરશું કે આ આવું કરે છે આપ પેલું આવું કરે છે પોતાના પર તો આપડે ધ્યાન જ ના આપીએ. કે મારી અંદર હું ભૂલ છે મારે હ સુધારા વધારા કરવાના છે.
જે હોય ને નેગેટિવ એ તમારે ઓટોમેટિક જ આવી જાય છે ત જો આપડે કોઈ કઈ ગાલી ગાલી ગાલ કેઈ આપણને કોઈ બોલતા કઈ સ્કૂલમાં ન શીખવાડ તો એ આપણને જ આવડી જ જવાનું છે. જે સારી વસ્તુ છે ને એ આપણે જાતે હો ને થોડીક અઘરી પડે એમ. એટલે એઈ આપડું મન જે રીતે ડેવલોપ છે કે આપણે. જે અઘરી વસ્તુ છે ને એને એડેપ્ટ કરવું થોડું વધારે અઘરું પડે.
તો મેં બોલું એક ટોપિક? જો તમે ભૂત બનો તો તમે ક્યાં રહેશો?
ભૂત બનુ તો? આમ તો ભૂત બનીને એન્જોય કરવાની મજા આવે કે ભાઈબંધને હેરાન કરશું. એ ભૂતછું અને એ તારીકે આમ જોવા જઈ તો પે તો વિચારીમ બધી તરીકે ઉડી શકાય કે નહી ઉડવાની ફિલિંગ આવે છે કે નહી ભૂત બને
એટ તમે ભૂત બના તો ખાવા પડે હવે
હા તમે શું કરશો?
શું કરીશ એમ.
હા.
મેં પેલા ભૂત બને તમે કીધું તું ઉડ ઉડીશ તો ખરી જ કે પ્રયત્ન કરીશ તું ઉડે કે નહી ઉડાતું. પણ એવું કે ભુત બને એટલે બધુ થયા કે આપણે પણ મને એ નહી ખબર કે ફૂટ બને તો સ્પેસિફિક એ વાઈટ સારી જ કેમ્ પેર ને વાળ ખુલ્લા જ કમ હોય?
પિકચર વારા ને હોરર માટે એવું ક્રએટ કર્યું બાકી એ ક્યાં જોયેલું છે. જોય હોય એન ખબર હોય.
પછી પણ એમ કેમ એવું એ લોકો એ પણ એવું ઈમેજીન કર્યું કઈક તો હશે ને રીઝન?
ીય થોડમાં અઘરું ને ડરાવનું લાગે એટલે. હવે એમાં તમે એક વાતચીત કરીને તો મને યાદ આવી ગય જે ગયને બધા દીકરીઓને એ વ્રત હોય? જોયા પાર્વતી કે મોડાકાતઈ-
હા.
મારા પપ્પા ની પેલા દાદા ની પોલીસ પોલીસ લાનમાં રેતા એટલે નયાં એક સમયે એ મારા ફઈ બાની હે ને હમ તો યીયાં રાતે બધા બાર કે એક વાગી ગયા હતા બધા એમને બેઠા હતા. રા ફબા સમય સફેદ સાડી પહેરીને તૈયાર થઈ ર એવા સફેદ સાડી. વાાર છૂટા અને બેટરી લઈને આવ્યા વચિંગ ત જા ડ પાછળ થી ડાયરેક્ટ આવ ને પ્લે સ લાઈટ આવે ને મોઢા ઉપડ પેરી. અને પછી કે બધા રેકારો કરીને બધ એમનો ભાગવાને ઉભા દોડ્યા. કેમકે એક તો ઓલરેડી બધા વતને ઉભા થ ને ભૂત ની વાત કરતા હતા અને રા એક તો સાડી વાળ સટ અને લટ કેમાં આ એટ બધા એ રીતે બધા તમે એમ ના માવો તો કોઈ બીક ને એમ ન લાગે. હ હોર દેખાડો તો મૂવી મને હોય શકે એમ.
એ વાત સાચી છે, તમારો પાછળ વેગડમાં થોડો વોઇસ આવે છે
હવે એક દસ મિનિટ થાય ને એટલે એક. મારે અવું પડશે હું લાગે નથી ટ્રાન્સફર મળી રહ્યું છે.
તમારા ઘરમાં સૌથી શું?
ક્યો ક્યાં કરો?
જો ગાય સાથે તમને ઇન્ટરવ્યુ જો ગાય તમને ઇન્ટરવ્યુ લે તો તો શું જવાબ આપશો.
ના તમે તમે કઈ જવાનું ગાય
એટલે જેમ કે તમે ગાય છો તો મને ઇન્ટરવ્યુ લો ચાલો એવી રીતે હું જવાબ આપું ડાયરેક્ટ હું કેવી રીતે આપું જવાબ.
શું તમને શરમ નથી આવતી કે એકલું માણસ તરીકે અમા દૂધ કાઢવાનો ઉપયોગ કરો છો બચા લેવાનો ઉપયોગ કરો છો.
ના અમે એવું ભોજન પણ નહી આપતા.
ભોજન આપે શું ત ખાલી તમે મારા શો ખાલી ભોજન કઈને હોઈ જાવ છો. એમાંથી પૈસા મળે છે, ને પૈસા મળે છે ને દૂધ ના બચ્ચા ના બ
મને એવું પૈસા આપીએે પણ પૈસા ન તમે શું કરશો પૈસા વાપરાવા જવાના.
હ તો
અમે તમને બધા સેફ રાખીએ છે કે કોઈ તને મારી ના નાખે એટલે અમે
તોય તોય સી નહી અમે અમારો અમારા ખાઈ જાય છે, અને પાછી એમાંય અમારી પાછડી આવે તો સાચો છો અને દીકરો સી સી દીપડો માારણ કરીને ખાઈ જ
અર ત્યાંવું કોઈ ન
અમારે તો હશે ભાઈ અને બીજું એ કે તોય અ એમાંય જે વાંછરી આવે તો એને હાચ અને વાચ આવે તો એને કતલખા ના કતલખાનામાં નાખ હોને છૂટો મોકકી ગ્યો છે. શું કામ આવું કરો છું?
એવું મેં નહી કરતી એવું પરંપરા કરે એવું મીન્સ કે બધા કરતા હતા એટલે મેં કરું છું, પણ એવું ના કરવું જોઈએ મારી ભૂલ છે, હું આગળથી એવું નહીં કરું ને બધાને સમજીશ બધાને સમજાઈીશ કે એવું ના કરવું જોઈએ.
ઓકે વચ તો તમે પાંચ થઈ જ છો, જીલો જિંદગી. આપે સેકન્ડ પૂરી થઈ ગય છે.